હા એ.
કેમ છે?
બસ મજામાં.
આજે સ્કૂલમાં પ્રદૂષ વિષ પર જે ચર્ચા થઈને એ બહુ વિચારવા જેવી હતી.
હા ગીતા સાચું કહ્યું આજકાલ પ્રદૂષણ એટલે એટલું વધી ગયું છે, કે આપણે બધા માટે માટે ચિંતા કરવી જરૂરી છે તને કયો ભાગ વધારે અસરકાર લાગ્યો.
મને તો એ વાયુ પ્રદૂષણ વિશે જે વાત થઈ એ એ બહુ ચોકવનારી લાગી, શિક્ષકે કહ્યું કે આપે જે હવા શ્વાસ લઈએ છીએ એ પણ હવે શુદ્ધ કરી. સુદ નતી રહી.
હા ખાસ કરીને શહેરોમાં તો સ્થિત બઉ સ્થિતિ બઉ જ ખરાબ છે કાર, ફેક્ટરી અને ધુમાડા આ બધું મળીને હવામાન ઝેર બનાવે છે.
બિલકુલ અને એના કારણે લોકોમાં દમ, એલર્જી અને બીજા શ્વાસ સંબંધિત રોગો વધી રહ્યા છે.
ફક્ત વાયુ પ્રદૂષણ જ નહી પાણીનું પ્રદુષણ પણ મોટું પ્રશ્ન છે, લોકો નદીઓમાં કચરો નાખે છે, ફેક્ટરીઓ પણ કેમિકલ છોડે છે.
હા મેં સાંભળ્યું છે કે ઘણા ગામોમાં લોકોને શુદ્ધ પીવાનું પાણી પણ મળતું નથી.
એ તો ખરેખર ગંભીર બાબત છે, પાણી વિના જીવન શક્ય નથી અને જો પાણી જ પ્રદુષિત હશે તો આરોગ્ય કેવી રીતે સારું રહેશે.
સાચું છે તને તને ખબર છે જમીન પ્રદૂષણ પણ વધી રહ્યું છે પ્લાસ્ટિક અને કેમિકલ જમીનમાં મિક્સ થઈ જાય છે.
હા અને એથી ખેતી પણ અ અસર પડે છે પાક સારી રીતે ઉગ તા નથી અને ખોરાક ગુણવત્તા ઘટે છે
એટલે જ આપે પ્લાસ્ટિક ન ઉપયોગ ઓછો કરવો જોઈએ આજે શિક્ષકે પણ કહ્યું હતું કે રિડ્યુસ રિઝ્યુ રિસાયકલ ખૂબ મહત્ત્વનું છે
હા આપણે ઘરે પણ આ નિયમ અપનાવી શકીએ છેએ જેમ કે પ્લાસ્ટિક બેગની જગ્યાએ કપડાંની થેલી વાપરીએ
અને પાણી બગાડવું નહીિ નળ ખાલી ના છોડવું નાહવા માટે ઓછું પાણી વાપરવું
બરાબર અને વાહન ઓછું વાપરવું જોઈએ શક્ય હોય ત્યાં સુધી ચાલીને જવું કે સાયકલ વાપરવી
હા એથી સ્વાસ્થ્ય પણ સારું રહે અને પ્રદૂષણ પણ ઘટે
હા તને શું લાગે છે આપણે વિદ્યાર્થીઓ તરીકે શું કરી શકીએ છે
આપણે સ્ કૂલમાં જાગૃતિ ફેલાવી શકીએ મિત્રો સાથે વાત કરી શકીએ પોસ્ટર બનાવી શકીએ
હા અને વૃક્ષારોપણ પણ કરી શકીએ વધુ વૃક્ષો હશે તો હવા શુદ્ધ રહેશે લોકો પણ સ્વસ્થ રહેશે
સાચું છે વૃક્ષો આપણું જીવન છે એ ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે
હા પણ લોકો વૃક્ષો કાપે છે જે ખુબ દુઃખ છે
હા વિકાસના નામે કુદરતનો નાશ થઈ રહ્યો છે આપને સંતુલન રાખવું જરૂરી છે
હા તને ખબર છે નોઈઝ પોલ્યુશન પણ એક સમસ્યા જ છે ને
હા મોટા અવાજથી પણ આરોગ્ય પર ખરાબ ખરાબ અસર પડે છે માથાનો દુખાવો તનાવ ઓલ ધીઝ ઈસુ
અને નાના બાળકો માટે તો ખૂબ હાનિકારક છે
એટલે જ તો લાઉડ સ્પીકર અને હોર્નનો ઉપયોગ ઓછો કરવો જોઈએ
તું ઘરે આ બાબતો વિશે વાત કરે છે
હા હું મારા માતા પિતાને પણ સમજાવું છું કે આપને પર્યાવરણ બચાવવું જોઈએ
હું પણ હવે થી આવું જ કરીશ
આપને નાના નાના પગલાં લઈએ તો પણ મોટો ફેરફાર આવી શકે છે
હા બદલાવ આપણાથી જ શરૂ થાય છે
તો નક્કી આજથી આપે પ્રદૂષણ ઘટાવા માટે સક્રિય બની
ચોક્કસ આપણેે ગ્રીન ટી બનાવીશું અને બીજાને પણ જોડાય
વાહ આ તો સરસ વિચાર છે
હા ચાલ આવતીકાલ થી શરૂઆત કરીએ
હા પર્યાવરણને બચાવું આપ આપડી જવાબદારી છે
અને જો આપણે હવે નહીં કરીએ તો ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે
એટલે જ આજથી જાગૃત થવું જરૂરી છે
એક દિવસ આખી દુનિયા પ્રદૂષણ મુક્ત બની શકે જો આપણે બધા મળીને પ્રયત્ન કરીએ તો
હા આશા રાખીએ અને કામ કરીએ વૃક્ષોને વૃક્ષો વૃક્ષો લગાવી
હા એ તો છે જ આપડે આપણું અહિયાં જે ખબર છે આગળ ગાર્ડન છે સોસાયટી ના આગળ ત્યાં કરીને આપડણે એક દિવસ વૃક્ષારોપ રાખીશું ફ્રીમાં આપણે જ વૃક્ષો લઈ આવશું અને બધાને હું કે વૃક્ષો વાવો.
અરે વૃક્ષારોપણ કરવું એ એટલે કેટલું સારું કામ છે. આપણે નાના નાના બાળકોને પણ, આ આ એને સારા કામ કરાવવા જોઈએ. એને આ બધાની જાણકારી દેવી જોઈએ.
હા! હા સાચી વાત છે. તારી એકદમ આપણેે એ ફંક પ્રોગ્રામ આ સન્ડે ના કરીશું.
છોકરાઓને જણાવું ખ જણાવું જોઈએ કે, આ આપણા ઝા વૃક્ષારોપણ આપે કરશું તો આપને ઓક્સિજન મળશે.
હા! બરાબર સાચી વાત, ઓક્સિજન મળે, અને બધાની શું કેહેવાય? બધા સ્વસ્થ રહે.
અરે આપે તો, વૃક્ષારોપણ માટે તો સારા સ્વસ્થ હારું જ આપે કરી છે.
હા એ તારી વાત એકદમ બરાબર તો, હું આ કાર્યક્રમ માટે આ આપડા સર થી વાત કરીશ, જો એ આપણા જોડે તે આવતા હોય, તો તો બધાય સારું! આપડી બહુ મોટી હેલ્પ થઈ જશે.
અરે, ચોક્કસ ચોક્કસ આવા સારા વિચાર આપે રાખી તો, સર બી ખુશ થઈ જશે.
હા એ સાચી વાત છે. હું સરથી વાત કરીશ ચલ ને કાલે.
હા! હા ચાલશું ને.
હં હં! અને બાકી આપણે તો અહીંયા આજ ગાર્ડનમાં જ આપણે વૃક્ષારોપણ કરીશું. તો આગળ જતા એ જાડવા મોટા થઈને, આપણે જ છાંયડો આપશે.
હા, ચોક્કસ ઈ સારી વાત છે.
હાઅઅ તો, આપડે કાલે મળીને એમ આપણે બીજ જે આજુબાજુ ના લોકોને પણ આ વાતની વાતચીત કરીશું. આના બારેમાં આપણેે, અવેર કરીશું એ લોકોને, તો એ લોકો શું કે છે?
ના સારી વાત છે ને! આપને બધાને જાગૃત કરવા છે કે, વૃક્ષારોપણ કરો.
આપણે બધા એને કાલે આપડે બેવું, અને બીજા આપડા ફ્રેંડસ સૌને લઈ જશુ જોડે. અને બધાને આપણે થોડી ઘણી માહિતી આપીશું. અને જે રાજી હોય, એ આપણા જોડે કાર્યક્રમમાં જોડાય.
ના સાચું છે. આપણે બધાને કહેશું એકતામાં, એકતામાં શક્તિ છે.
સાચી વાત. છે. એકતા માં શક્તિ છે.
ચોક્કસ તો! કાલે આપે બધાને જાગૃત કરવા ચાલશું.
હ હ સારું અને તું કયા ટાઈમે. ફ્રી હઈ.
મને ઇવનિંગ ટાઈમ ચાલશે આપે એને પાંચ વાગે ચાલશે.
હા હા મારે તો ચાલશે મને તો. કોઈ સવાર ન હશે તોય ચાલશે સાંજે હશે તોય ચાલશે.
સાંજે જ ફિક્સ ટાઈમ રાખી તારી ફ્રેન્ડ ને ભી કહી દે જે આપે ભેગા જાસ સ ને આપે બધા એક એક પ્લાન્ટ લઈને. બધા એના ઘરે બધાને આપ પ શું
હા બરાબર પણ એ પ્લાન્ટ આપણે સન્ડે ના આપીશું જ્યારે આપ આપણે વૃક્ષારોપણ કરીશું ને ત્યારે કે તમે તમારા ઘર ના આગળ એક નાનો આપડું ગાર્ડન બનાવો એમાં તમે વૃક્ષારોપણ કરો આપણે એવી રીતે એ લોકોને અવેરનેસ આપીશ.
આજ આપે વ્રીક્ષ વાવશું તો કાલ જ કાલ ઈ આપને છાયા દેશે. તો કેટલું સારું કામ ઈ મલશે આપને.
હો, આપણે એનાથી આપણે એનાથી શુદ્ધ હવા મળે. એ આપણા માટે સારું કેવાય ને આપણી હેલ્થ માટે સારું કેવાય.
નને આ જકલ તો માણ પોલુ અ પોલ્યુસ્ તના લીધે ઝાડવા કાપી નાખેરા. પણ ઈ સમજતા નથી કે આ આપને ને ડિસએડવાન્ટેજ થાયેલું. આપને કેટલી પ્રોબ્લમ
હા, એ સાચી વાત છે. પણ લોકો સમજતા નથી એનું શું કરીએ?
ને વ્રીક્ષ હશે તો પોલ્યુશન ઓછું થશે.
હા, એ સાચી વાત છે. વૃક્ષ હોય તો, વૃક્ષ છે તો જીવન છે. બાકી તો કઈ જ નથી.
અરે વૃક્ષ છે એ ઠંડી હવા ચાલે છે. કે આપને ઓક્સિજન મલે છે. આજે ઈ માન સમજતા જ નથી કે આજે આપને શુદ્ધ હવા મળે, શુદ્ધ ઓક્સિજન મળે છે. આ આપણું એને આ નેચર આપણે નેચર ગિફ્ટ મળ્યું છે. રાખવા ની જરૂર છે બધાને
એ સાચી વાત છે પણ લોકો સમજતા જ નથી. શું કરયે, કેટલું અવેર કરે લોકો અવેર કરવા વાળા પણ ઓછા નથી. કેટલા લોકો અવેર કરે છે પણ લોકો માનતા જ નથી.
અરે વૃક્ષ કાપી વૃક્ષને કટ કરી કરી ઉમા બિલ્ડિંગ બનાવે છે પન ઈ સમજવું ખપ તેને વૃક્ષ કાપી નાખશું તો પછી આપને કેમ આપ આપણી લાઈફ આપણી ચાલશે
એજ તો લોકો એજ તો નથી સમજતા. શું કરીએ અવે?
ચાલ ચાલો તો હવે આપડે કાલે મળીશ. પાંચ વાગે બરાબર.
ચોક્કસ ચોક્કસ કાલે મલસુ.
હા સારું ચાલ બાય
હા બાય